ને મારો
હા આવી રહ્યો છે શું તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારા અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે તો હું આજે તમને જે આપણે તહેવારો છે આપણા ભારતીય સંસ્કૃતિના જે તહેવારો છે તેના વિશે થોડી વાત તો કરવા માંગુ છે તો આપણે જાણીએ છીએ કે આપણે ભારતીય સંસ્કૃતિના ઘણા બધા તહેવારો છે. તે ઘણા બધા તહેવારોની વાત તો નહી પણ જે મેઈન મેન તહેવારો છે તેના વિશે હું તમને કહેવા માંગુ છું. જેમ કે દિવાળી છે ગણેશ ચતુર્થી નવરાત્રી છે. આપણે ગુજરાતી છીએ તો આપણા માટે નવરાત્રી તો એકદમ ખુબ જ સારામાં સારી ગેમ કહેવામાં આવે છે તો તમે જાણો છો કે નવરાત્રી ના નવ દિવસ હોય છે અને દસમા દિવસે રાવણ દહન કરીને જે આપણા જે નેગેટિવિટી હોય છે. તેને બાળી દેવામાં આવે છે એવું આપણામાં કહેવામાં આવે છે. તો જેથી કરીને બધા લોકોમાં પોઝિટિવિટી ફેલાય અને લો કો પોઝિટિવ જીવે એટલે તેઓ નેગેટિવ ના રહે તો તેના કારણે તેઓ ખૂબ ઉષ્મય જીવન જીવી શકે આપણે જાણીએ છીએ કે દશેરા ના દિવસે જલેબી ફાફડા ખાવાનો ખુબ જ ઉત્સકો કહેવાય છે શિયાળા દશેરા ના દિવસે લોકો જલેબી ફાફડા ખાય છે અને પોતાનો ઉત્સવ ઉજવે છે. ઘણા ઘણા બધા ઉત્સવો છે તેમની અલગ અલગ વાનગીઓ હોય છે તો તે વિશે તમારું શું માનવુ છે.
મારેતે માર તમારી વાત સાચી છે, આપણા હિન્દુત્વમાં ઘણા એવા તહેવારો છે. કેમ કે તમે ઘણા દિવાળી છે નવું વર્ષ છે જેમ કે નવરાત્રી શે, ગણેશ ચતુર્થી શે, તો એવા ઘણા બધા તહેવારો છે. આપ પણ ઉજવણી કરતા હોય છે. આપણે એવું એન્જોયમેન્ટ કરતા એમને અને આપણા વર્ષમાં એક વાર આવે છે એ તહેવારો આપણેે ઘણો એન્જોયમેન્ટ કરીને આપડણે એ તહેવારોની ઉજવણી કરીએ છીએ. તેમાં આપણને આપણે ફેમિલી મેમ્બરોને પણ મળવાનું થાય છે, એ તહેવારો આવે એટલે આપણે ફેમિલી મેમ્બરોને પણ મળવા મળવાનું થાય છે. અને આપણને અલગ અલગ વાનગીઓ પણ ખાવા મળે છે, તે તહેવારો આવે એટલે. ને આપણા પૂર્વજોને એ તહેવાર આવે ત્યારે આપણે આપણે એમને સ
આપણા જે સ્થળ જે વડીલો આપણા ગુજરી ગયા છે એ લોક કરતા હોય છે મૂકીને આપણે એમને પણ વાસ કરીને આપણે એનો આવતા હોય છે, તેથી કરીને આપણા પૂર્વજોનો પણ આપણે વિચારતા આવ્યા છે. અને આપણે આ બધું વાનગીઓ તહેવારો આવે એટલે આપણને ખુશી નો આનંદ થાય છે. કે વ્યવ રસ્ માં એક વાર આપણો તહેવાર આવે છે, એની ઉજવણી આપણા હિન્દુત્વમાં વધારે પડતી કરી રહ્યા છે. અને કરવું જ જોઈએ, મારે તો એવું જવું કરવું જ જોઈએ આ તહેવાર આવે એ જવણી કરવીજ જોઈએ, આપણા હિન્દુત તમા ઘણા તહેવારો છે, જે આપને પ્રત્સાહિત કરે છે, તમે તમા
તમારી વાત એકમ સાચી છે, તમે તેમ કહ્યું તેમ ઘણા બધા તહેવારો છે, જેના કારણે આપણે ઘણો બધો ફાયદો થાય છે, તમે જેમ કય્યું તે અત્યારે તમે જોવા જાવ તો પંદરમી ઓગસ્ટ નો તહેવાર આવી રહ્યો છે, તહેવારો ને કે આપણા દેશનો તહેવાર કહી શકીએ તેમ છે, તો તેના કારણે ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે, અત્યારે જે દરિદ્ર છે તે ઝંડાઓ લઈને વેચવા નીકળે છે રસ્તા ઉપર તમે જોયું હશે નાના નાના છોકરાઓ જે ઝંડાઓ લઈને નીકળે છે, તો આપને જે બુક સ્ટોરો છે, અથવા જનરલ સ્ટોરો છે, ત્યાં જઈને આપણે તે ખરીદવા ના જોઈએ અને પણ તેના બદલે જે આપણને જ્યાંથી આપને જે રસ્તા ઉપર વેચે છે એમના પાસે જઈશું તો આપણ એનાથી ગરીબોની ઘણી મદદ થઈ તેમજ તમે જોવા જાવ તો દિવાળી નો ઉત્સવ છે તેમાં જે ઘણા બધા લોકો છે જે કોડિયાઓ લઈને રસ્તા ઉપર વેચવા બેસે છે. તો તેમના પાછે આપણે કોળિયાઓ અને દીવાઓ લઈશું તો તેથી તેઓને ઘણી બધી આર્થિક સહાય થશે જેથી કરીને તેઓ પોતાનું જીવન શાંતિ થી અને લાભમય જે રીતે ગુજારી શકશે તો આપણે જેમ બને તેમ ગરીબોને વધારે મદદ કરીશું તો સારું રેશે, અત્યારે જેમ કે તમે જોવો છો કે ચૌદ સપ્ટેમ્બરે જયારે ગણેશ ચતુર્થી નો ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે ઘણી બધી જગ્યાએ ઘણા બધા મંડળો જે છે તેઓ દસ દસ દિવસ માટે રાતે જમવાનું રાખે છે, જેથી કરીને જે લોકો કે તેમને જમવાનું નથી મળતું, અથવા જેઓને ખુબજ આર્થિક રીતે મદદ નથી મળતી તેઓને આર્થિક રીતે સહાય મળે છે અને તેમને જમવાનું મળી રહે શે. તેથી તેઓએ ભૂખા રહેવું પડતું નથી, અને એ લોકો વધુ સમજે જ છે, તો આ વિશે હું એમ કેહેવા માંગુ છું કે કે અનભ ભગવાન આવે છે તે ખાલી તેમના માટે નહી પરંતુ ઘણા બધા લોકો માટે ખુશીઓ લઈને આવે છે, તો તહેવાર ખાલી તહેવારમાં આપણે હું તો એવું માનું છું કે જો આપણા પાસે આર્થિક રીતે જો સહાય હોય તો આપણે લોકો ને જે દિવાળી માં કપડા નહી લઈ શકતા તેમને કપડાં લઈ આપીશુ કે આપણા વજે થી જો કોઈ જ ખુશ થશે તો તે- - આપણને ખુબ જ પુણ્ય મળશે જેમ કે આપણે હિન્દુ- - તમે પાપ અને પુણિયામાં ઘણું એવું માનીએ છીએ તો એ બાબતે તમારું શું માનો છો તહેવારો- - થી ગરીબો ને આપણે મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ?
તમારી વાત સાચી છે ગરીબોને જેમ આપણે મદદ કરશું- - તેમ આપણા માટે સારું રહેશે અને આપણે- - તહેવાર આવેને આપણે આપણે તો ખુશી વ્યક્ત કરીએ પણ જે ગરીબ માણસો છે એ લોકો- - જો વ્યક્ત કરવાની ખુશી આપણે- - જો આપણને મળલતું રહી- - નેતૃત્વ તો આપણે યુજ કરવું જ જોઈએ અને મેં તો એવું જ- - વધારું પડતું હોય તો લોકોને આપણે જે ગરીબ માણસો ને તે તહેવારોમાં આપણે- - આપીએ- - આપડા માટે સારું કહેવાય અને તે વ્યક્તિ પણ વધારે બધું ખુશ રહે- - જેથી કરીને મારે તો એવું જ કેવું છે કે ગરીબો લોકોને- - તહેવાર તો યુઝ ઉજ છે- - જે આપણા- - થી આપણે પણ જે વસ્તુ હોય એને આપણે બીજા માણસ ના આપશું આપણે- - એ વ્યક્તિ વધારે ખુશ થાય તો આપણને એ જોઈને આપણને વધારે ખુશી થાય છે. કેમ કે મેં તો મારી રીતના તો મારે મેં મારા ગરીબ- - ગરીબ માણસોને મારે રીતના- - હું પ્રોત્સાહિત આપું છું માંથી જેમ બને તેમ - - તલ તલ સમર્પિત કર- -
તમે જેમ કહ્યું એમ- - તમે તેલને એવું સમર્પિત કરો તો એ ખુબ જ સારી વાત કહેવાય છે અત્યારે તમે જોવા જાવ- - તો ઘણા બધા લોકો એવા છે કે- - જે હનુમાનજીની મૂર્તિ હોય છે તેના પર તેલ ના- - આપણે માનીએ છી સારું છે પવિત્ર પરંતુ ભગવાન તેનાથી ખુશ નથી થતા- - જો આપણા વચન થી કોઈના ઘરમાં તેલનો ચૂલો સળગે અને તેઓ તેલમાં નાચીને ખાવાનું ખાય- - તો તેનાથી આપણને ખુબ આનંદ થશે અને ભગવાન પણ તેનાથી- - ખુબ ખુશ થશે તો હું એ બાબત છું કે તેઓ જો ખુશ થશે અને- - તેઓ જો આનંદથી પ્રેરિત થશે અને આપણને દુઆ આપશે તો તે આપણા માટે- - ખુબજ સારો કહેવાશે તો હું તો એવું જ માનું છું કે જો- - તે આપણે જેમ બને તેમ ગરીબોને મદદ કરીએ. અને તમે જુઓ તો અત્યારે ઓ એમ જે મવી બનાવી હતી એમાં બતાવવામાં આવ્યું હતું- - કે સિવલિંગ પર જે લોકો દૂધ ચડાવે છે. તે એકદમ ગટરમાં જ જાય છે તેનો કોઈ ફાયદો નથી થતો પરંતુ આપણે જે બહાર કુતરાઓ ફરે છે- - અથવા જે લોકો ભધ્યા હોય છે બેચારીઓ હોય છે તેમને દૂધ પીવાડીશ- - તો મહાદેવ જલ્દી પ્રસન કરશે તો હું તો એજ માનું છું કે- - જે અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે તેમાં આપણે બિલીવ ના કરવું જોઈએ અને આપણે તહેવારો ઉજવીએ- - તો આપણે લોકોની દુઆ લઈને ઉજવીશું તો સારામાં સારું રહેશે અત્યારે હવે જોઓ તો ગણેશ ચતુર્થી આવી રહી છે- - અને જયારે આપણું ગણેશ વિસર્જન હોય છે ત્યારે જે મોમેડર- - મુસ્લિમ ભાઈઓ છે તે આપણા માટે રસના અથવા- - જે શરબતની સુવિધા કરે છે તે ખુબ જ સારું છે અને જયારે તેમના તાજિયા હોય છે- - ત્યારે આપણા જે હિન્દુ ભાઈઓ છે. તેઓ દ્વારા તેમના માટે પાણી અથવા ઘણી બધી છાાસની સુવિધા કરવામાં આવે છે. તેનાથી આપણા જે ભાઈ. વિચારો છે તે પણ વધે છે અને તહેવારો ઉજવવાની પણ મજા આવે છે. અત્યારે જો આપને સાથે મળીને તહેવારો જોઈશું તો આપણને ખુબ સારું લશે અને તહેવારો થી ખાલી આપણને ખુશી જ નહી પરંતુ. ઘણી બધી આર્થિક લોકોને પણ મદદ મળે છે અત્યારે તમે જોવા જાવ તો દિવાળીમાં જે વર્કરો હોય છે તેમને બોનસ મળે છે તેથી તેઓ પણ ખુશ થાય છે. અને તેનાથી તેઓ વેપારીઓ પાસે જઈને તેલ અથવા જે તેમની સુખ સાધનની વસ્તુઓ છે તે ખરીદશે તેના લીધે તે વેપારીઓને પણ ખુબ ફાયદો છે કે તેથી તહેવારો આવવાથી અને તહેવારો ઉજવાય નહી પરંતુ તેના કારણે ઘણા બધા આર્થિક લોકોને આર્થિક સહાય થાય છે અને તેઓને ઘણી બધી મદદ થાય છે તો હું એજ માનો છું કે જે તહેવારોની જે રહેણી કહેણી છે અને ઘણું બધું મજા આવે છે. તે ખુબ જ સારું છે જેમ આપણે જોઈએ તો ભારતમાં ઘણ અત્યારે તહેવારો ઉજવાય છે. તેમાં ઘણી ઘણી વાનગીઓ ખાવામાં આવે છે તો તમારે અં તહેવારોમાં ક તહેવારોમાં કઈ વાનગી બનાવામાં આવે છે. તે તમે જણાવજો
અમા તમે કવી રીતે અમારા ઘર અમારા તહેવારોમાં ઘણી વાનગીઓ બને છે કેમ કે સુખડી બને છે રસ પુરીઓ પણ મળે છે રસ પુરીઓ તો જેમ કે એમની સિઝન નય મળતા હોય છે તેમ છતાં પણ અમારે રસ ન કવર કરીને જેમ કે ત રસ ન બાટલો ભરીને અમે મૂકીએ એ રસ નો પણ અમે ઇસ્તેમાલ કરીએ છીએ. અને શીખણ ન તો ખાસ સિસ્ટમ પૂરી બને એટલે શિકન તો લાવવા જ પડેને એટલે શિખર ન પણ વધારે પો ઇસ્માલ કરીએ છી અને મીઠાઈઓ પણ વધારે પડતી મળે મળી રહે છે. દિવાળીની સિઝન આવે એટલે મીઠાઈઓ પણ વધારે પડતી છે જેમ કે રક્ષાબંધન આવે એટલે આપણે મીઠાઈઓ ન કલોજ આવે છે જેમ કે નવી નવી વેરાયટી કાજુ પતરી છે. કાજુ કતરી છે, પેંડા છે, બરફી છે. એ બધું ઘણી બધી વાનગીઓ બને છે અને તે રક્ષાબંધન ના તહેવારો પણ આપણને આપણી બેન ન લાવે છે અને તે આપણને ખાવાવામાં મળતી રહી છે. એ બેન લોકો ન આપડ ઘણું શુક્રિયા માનવા જોઈએ કે આપણને એવીવી મીઠાઈઓ ખાવડાવે છે આપણે ન જોઈએ એવીવી મઠ ખડે છે એટલે તહેવાર આવે એટલે બહ ખુશી ની વાત છે આપણા માટે બંધન આવે એટલે આપણને આપ બહેનો ઘરે આવે છે આપણને એ આપણી બહેનો મેરેજ કરીને બીજા આપણે જે જીજું ને ઘરે કેે એ આપણને
આવે છે અને આપણને એવું થાય છે કે આપે બેહેન આવી છેએ આપણા માટે કક આવે છે ભાઈના ભાઈ સારું પણ વિચારે છે એ બધું આપણા ટવરો પણ આપણને ઘણું બધું બતાવે છે કે જેથી કરીને આપણે આ વસ્તુ પર ધ્યાન આપ આપણે કરવું જોઈએ અને તમારે અહિયાં કઈ મીઠાઈઓ બને છે કે જેથી કરીને તમે કઈ મીઠાઈઓ ન કઈ મને રહસ્ય કઈ એવું કઈ કહી શકો છો જે તમારે અહીં કઈ વાનગીઓ બને છે. તે મને જણાવી શકો છો.
હા તો હું તમને જાણવા આનંદ થાય છ કે અમારે અહિયાં ઉત્તરાયણમાં તલના લાડુઓ બની છે. અને દિવાળીઓમાં ભજીયા અને પુલીઓનું સેવન કરવામાં આવે છે અને દિવાળી માં ઘણી બધી પણ બનાવવામાં આવે છે જેમ કે તમે કદાચ સાંભળ્યું નહીં હોય અમારે ગોધરા બનાવામાં આવે છે જેમાં જે કોપરું હોય છે તેને ખાંડમાં નાખીને તેનું સ્ટફિંગ કરીને તેમાં જે મેદાનો લોટ હોય છે તેમાં તેનું સ્કફિંગ કરવામાં આવે છે અને તેને તળી દેવામાં આવે છે અને તેને આવાની ખુબ જ મજા આવે છે મારા તે ફેવરેટ છે અને હું ઘણી વાર તો તહેવારોને એટલા માટે જ રાહ જોઉં છું કે ત્યારે તહેવારોમાં મને સારું સારું ખાવા મળશે અને મને ખુબ મજા આવશે અત્યારે તમે જોવોતો તો ગણેશ ચતુર્થી આવી રહી છે તો ત્યારે ગણેશ ચતુર્થી ને જયારે ગણપતિની પ્રતિમાં બેસાડવામાં આવે છે જયારે તે મુર્દો તમારા ઘરે બનાવવામાં આવે છે અને તે મોદક ખાવાની મને ખુબ જ મજા આવી હતી મોદક જયારે ક્રિસ્પી બને છે ત્યારે મને ખાવાની ખુબ જ મજા આવે છે અને મોદકનો અમે પ્રસાદ દર વર્ષે ચઢાવીએ છીએ તો પ્રસાદ ચડાવીને જે પ્રસાદ બચે તે હું ખાઈ જાવ છે કારણ કે મને તે ખોક જ ભાવે છે અને મને મો મોતીચૂર ના લાડુ છે ચઢાવવામાં ગણપતિપાને આવે છે અને ગણપતિ બપ્પાને પણ ફેવરેટ છે અને તે મારા પણ ફેવરેટ છે મને ખુબ જ ગમે છે ત્યારે તે ચઢાવવામાં આવે છે અને જયારે તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે ત્યારે તેને પ્રસાદ હું જ વેચું છું અને મને તે ખાવાની ખુબ જ મજા આવે છે અને બીજા તહેવારોની વાત કરીએ તો આપણે જે બીજા બધા તહેવારો હોય છે તો ત્યારે પણ ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે તો અત્યારે તમે જોવા જાવ તો અત્યારે જે નવું વરષ આવે અને ભાંઈ બીજ આવે જ્યારે મારા મામા આવે છે એ ઘરે ત્યારે મારી મમ્મી ઘણી ઘણી જાત જાતની વાનગીઓ બનાવે છે અને તે ખાવાની મને ખુબ જ મજા આવે છે અને અત્યારે તમે જોવા જાવ તો અત્યારે જે જન્માષ્ટમી આવી રહી છે ત્યારે મારી મમ્મી જે માખણ બનાવશે અને તે ખાવાની મને ખુબ જ મજા આવે છે અને જન્માષ્ટમી તમે જોવ તો ઘણી બધે ભજનો થાય છે ભજન કીર્તનો થાય છે જેના કારણે આ વાતાવરણ આખું ભક્તિમય થઈ જાય છે અને હિન્દુત્વને ઘણો બધો પરર્ચો ફેલાય છે તો અત્યારે તમે જોવા જાવ તો જે બધા ધર્મો પરિવર્તન કરી રહ્યા છે તેમના માટે પણ આ